કેમ છો
મજામાં છો ભાઈ તમે કહ કેમ છો
એકદમ મજામાં એકદમ મજામાં છીએ ભાઈ એકદમ મજામાં હા હા તો આજે હું એક રસ્તા ઉપર જતો હતો તો હું ઘણી વાર હું નાનો હતો આપડે વાત કરીએ તો હું અ સ્ટડી ચાર માં ભણતો હતો તો પેલા તો હું ગામડામાં જ રેતો હતો એટલે ગામડામાં તો કેવું હોય કે ગામડામાં ભુલિયા જવાનું હોય એમાં ગામડામાં તો ભાઈ પહેલાના સમયમાં તો સરકારી જે નિશાળો હતી તો એમાં જ આપણે શિક્ષણ મેળવવું પડતું હતું એટલે ગામડામાં પછી હું શિક્ષણ મેળવ હોય તો ડી ચાર સુધી મેં ત્યાં શિક્ષણ લીધું પછી મને થયું કે લાવો ને આપડે સિટી માં પણ આપણે ટ્રાય મારીએ કે કેમ થાય છે તો ત્યાં તો સિટીમાં તો કેવું હોય કે આપડે જે પેલી પ્રાઈવેટ જે શાળાઓ હોય છે ત્યાં પછી મે એડમિશન લીધું એમ તો બધા એડમિશન લીધું અને એક બે મહિના જેવું મેં ત્યાં ગયો પછી છ મહિના જેવું થયું તો પછી મને થયું કે ભાઈ અહીયા તો આપણને નહી ફાવે કેમ કે અહિયાં તો કઈક અલગ જ હોય એમ અને એટલા બધા ચોપડા લઈને જવાના એ પણ આપડે લીપમાં પણ લીપની સુવિધા પણ ના હતી અને દાદર ચડી ચડીને છે એક ત્રીજા માણ સુધી આપણને લઈ જાય એટલે મેં કીધું આ ભણવા આવ્યા કે પછી આપડે આ ચોપડા ઉપર ચડાવવા આવ્યા એટલે મેં કીધું કે આપડે અહિયાં રેવાનું જતું નથી એટલે સીધો ત્યાંથી પથેલો પેક કરી અને સીધા બસ માં બેસી બીધા પાછા ગામડે ગયા અને ત્યાં પાછુ એડમિશન લઈ લીધું એટલે ગામડામાં તો શું હોય આઠ ધોરણ સુધી ભણવાનું હોય એટલે આઠ ધોરણ સુધી ગામડામાં ભહેણા પછી બાર ના ગામે ગયા અને ત્યાં પછી કોઈ પ્રાાઈવેટ શાળા હતી તો પછી ત્યાં પાછું બાર ધોરણ સુધી ન્યાં કે એટલે મને તો ઘણું બધો આમાં અંતર દેખાણું કેમ કે ગામડાનું જીવન ને આખું જે સિટીનું જે જીવન હોય છે શહેરનું જે જીવન હોય છે બહુ જે એટલે બહુ જ અલગ હોય છે એ તમામ વસ્તુમાં અલગ હોય છે ખાવાવામાં પીવામાં રેણી કેણીમાં અને તમામ ધંધામાં અને સુખ શાંતિ માં પણ બહુ જ અલગ હોય છે એમ એટલે એ તો વસ્તુ બહુ જ અલગ વસ્તુ છે એમ એટલે અમારે પછી તો ધીમે ધીમે કેવું થાય છે કે ગામડામાં પણ તમારે ઘણા લોકોને ગામડામાં પણ પછી ઓછી જમીન હોય તો પછી તો બધા લોકો દસ પંદર લોકો હોય તો હવે દસ વીઘા હોય ને દસ પંદર લોકો હોય તો એટલી જમીનમાં તો કઈ ઉપજ તો એટલી બધી આવવાની નથી એટલે પછી ધીમે ધીમે પછી લોકો શહેરી તરફ આવવા મળ્યા અને ધીમે ધીમે. શહેરોમાં પછી ધીમે. અલગ અલગ ધંધા ચાલુ કર્યા અને જેના કારણે પછી. આવકો વધી અને ધીમે ધીમે પછી લોકો પછી. બે થી આખા વર્ષમાં પછી પાછા એ પોતા ગામડે પછી સિટી માં રેતા હોય એટલે. પોતાના ધંધે જતા હોય તો પછી જે પણ આખા વર્ષ દરમિયાન થાક લાગ્યો હોય એ પછી પાછો ઉતારવા પાછા એક મહિના સુધી ગામડામાં પાછા વેકેશનમાં નીકળી જતા હોય છે અને ત્યાં શાંતિ થી મસ્ત રીતે પછી ત્યાં એ લોકો રસોઈ બનાવી ખાય પી અને મસ્ત સુવાની જે મજા આવતી હોય એ કઈક અલગ જ છે અને ત્યાંનું જે વાતાવરણ હોય છે એ પણ એક અલગ જ આરામદાયક હોય છે. તેના વિશે શું કેશો તમે?
બરાબર છે ભાઈ આ તમે જે વાત કરી ગામડાનીને સિટીની એના ઉપર તમને હું જણાવું ને તો માનવ જીવનના બે મુખ્ય પાસા છે. એક બાજુ કુદરત ના ખોળે વસેલું શાંત ગામડું અને બીજી બાજુ આધુનિક ટેકનોલોજીને સ્પીડ થી ભરેલું. સ્માર્ટ શહેર આ બંને જીવનશૈલીઓની પોતાની ખાસિયતો અને મીઠશો અને કેટલાક આગવા પડકારો છે જેમ કે ગામડાનું તમને જણાવું તો ગામડાના નામ સાંભળતા જ લીલાછમ ખેતરો, પક્ષીઓ પલરાવ અને વહેલી સવારની ઠંડી હવા. માનતા તાડગી ભરી દે છે મનમાં. અને ખાસિયત તમને કવ ગામડાની તો શુદ્ધ વાતાવરણ પ્રદૂષણ મુક્ત હવા અને તાજો કેમિકલ વગરનો ખોરાક શુદ્ધ શાકભાજી, શુદ્ધ ઘી, શુદ્ધ દૂધ આ પછી સંબંધો ગામડાના ગામડામાં લોકો એકબીજાને સુખ દુઃખ સાથ આપે છે. અહી મારું તારું નહી પણ આપણુંની આપણાની લાગણી અને ભાઈ વિચારો વધુ જોવા મળે છે. મુુકત જીવન ઘડિયાળના કાંઠે ભગવાનને બ બદલે લોકો કુદરતની સાથે સમય શાંતિથી જીવે છે. અને અયાંને તમને તકલીફ કવું ગામડા વિશે તો અદતન હોસ્પિટલને શિક્ષણની ઉત્તમ સુવિધાઓ મેળવવા માટે હજુ પણ શહેરો માટે નીકળે છે. ત્યાંના માણસો રોજગારી મર્યાદિત તક હોય છે. મોટા ભાગના લોકો માત્ર ખેતુ ખેતી કે પશુપાલન પર જ આધારિત હોય છે. અને બીજી તરફ તમને કહું શહેરની વાત તો સગવડ અને સ્પીડ બીજી તરફ શહેર અને આધુનિકતાનું કેન્દ્ર જ્યાં આકાશને આમ ઈમારતો જળહળતી લાઈટો અને ટેકનોલોજી નો અવિરત પ્રવાહ જોવા મળે છે. સીટીની તમને ખાસિયત જણાવું તો શ્રેષ્ઠ સગવડો ચોવીસ કલાક વીજળી, પાણી અદ્યતન હોસ્પિટલો ટોચની સ્કૂલ કોલેજો અને ઇન્ટરનેટથી હાઈ સ્પીડ કનેક્ટિવિટી કાર્દિકીની તકો મલ્ટીનેશનલ કંપનીઓ ઉગોગ અને કારણે યુવાનો માટે નોકરી અને બિઝનેસ ના અગણિત દ્વાર ખુલે છે. મનોરંજન, સિનેમા હોલ, શોપિંગ મોલ, કાફે અને વિવિધ ગેમિંગ ઝોન મનોરંજન પૂરું પાડે છે. અને ત્યાંના રહેવાની નુકસની તમને કહું તે શહેરની. તો અત્યંત ભીડ ભાડ ટ્રાફિક જામ અને હવા માટે મોટું પ્રદર્શન મોંઘવારી ખુબ વધારે હોય છે. લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે, કે પાડોશીઓ સાથે પણ વાત કરવાનો સમય મળતો નથી, જેના કારણે એકલાતા અને માનસિક તણાવ બહુ વધે છે, તમારું શું કેવું છે.
બિલકુલ, બિલકુલ તમે જેમ વાત કરી બઉ ઘણી બધી. બઉ બધી સાચી વાત કહી શકાય કેમ કે. જીવન શહેરી જીવન પણ ખુબ જ અત્યારે તમે જોતા હશો તો ખુબ જ અઘરું. શું થાય છે, કેમ કે અત્યારે માણસની જે કમાણી હોય છે, અત્યારે‌. જોતા એવું લાગે છે, કે ધીમે ધીમે મોંઘવારી એટલી બધી વધી જાય છે, કે. માણસની જે કમાણી હોય છે, એ હે તો બધી ઘર ખર્ચમાં જ નીકળી જતી હોય છે, એટલે બચત નો તો કોઈ પ્લાન જ આમાં રેતો નથી. એવું જ આપડે માનીને આવવાનું છે, એમ એટલે. ઘણા બધા આમ તમે જુવુ તો પચાસ ટકા એવું પબ્લિક હોય છે, કે બચત બચત તો રેતી નથી પોતાનો તમામ જે ખર્ચો જે પણ કમાઈને આવતા હોય છે, જે પણ અ રોજગારી મળતી હોય છે, તો એ તમામ. જે રોજગારી હોય તે પોતાના ઘર ખર્ચમાં જ હ વાપરી જતા હોય છે, કેમ કે. એટલી બધી મોંઘવારી વધી છે, કે જેના માધ્યમ થી એ વ્યક્તિ પછી બીજું એને પછે. બચત કરવાનો કોઈ વિકલ્પ રહેતો નથી એટલે. એ પ્રકારનું પણ એક મોટું કારણ કહી શકાય છે, એમ શહેરી જીવનનું એમ. અને ઘણી બધી એવી વસ્તુઓ હોય છે, જે સિટીમાં કે ઘણા બધા ફાયદા પણ હોય. અને ગેરફાયદા પણ તમે જેમ કહ્યું એમ ઘણા બધા. ફાયદા સિટી માં હોય છે, જેમ કે. ઇન્ટરનેટ ની સુવિધા યોગ્ય રીતે મળી શકતી હોય છે, અને હોસ્પિટલો છે, મોટી મોટી કે કોઈ પણ તમારે સારવાર કરવી હોય તો. તાત્કાલિક ધોરણે તમને અ બધી સુવિધા તમને. સિટીમાં જ મળી જતી હોય છે, અને ઇમરજન્સી માં પણ તમને. તાત્કાલિક ધોરણે તમારે દાખલ થવું, હોય તો પણ એની પણ સુવિધા. મળી જતી હોય છે, અને પ્લસ બીજી કે. કોઈ પણ એવું મોટું ઓપરેશન હોય છે, તો સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ થી પણ એ વ્યક્તિ નું નિદાન છે, અથવા તો જે ઓપરેશન હોય છે, એ પણ અ રાહત મળી જતી હોય છે, એનાથી પણ એટલે ઘણી બધી એવી સુવિધાઓ છે, કે જે અ ખુબ જ સિટીમાં પણ અદ્યતન વિકસા વિકાસ થતો હોય જેમ જેમ વિકાસ થાય, એમ નવી નવી ટેકનોલોજી આવે છે, અને ધીમે ધીમે પછી જે પણ, હા જગ્યાઓ હોય છે, પછી સાંકળી થતી જાય છે, એટલે એવું પણ બનતું હોય છે, એટલે ગામડામાં હજી આમ એ બધી ટેકનોલોજી નો વિકાસ એટલો બધો નથી થયો, તો પણ અત્યારે તો હું તો માનીશ કે ગામડામાં વધારે પસંદ કરવું કેમ કે ગામડામાં તમને શુદ્ધ વાતાવરણ મળે છે, તો તમે માંદા પડવાના નથી. એટલે માંદા પડો પણ ઓછા માંદા પડો એમ. તો તમે ઓછા માંદા પડો તો કે ગામડે. રહેવામાં ઘણો બધો ફાયદો છે, એમ એટલે. ઓછા માંદા પડો તો એ સારવાર તો તમે ઘરે પણ કરી શકો છો એમ એટલે એના માટે કો હોસ્પિટલની કઈ જરૂર પડતી એટલી બધી નથી પરંતુ અત્યારના ખોરાક જ એવા થઈ ગયા છે, કે જેનાથી ગમે તે બીમારી આવે છે, તો એને આપડે મટાડી ખુબ જ અઘરી થઇ જતી હોય છે એટલે કે. એ વસ્તુ પણ અત્યારે બહુ જ હાર્ડ થઈ ગઈ છે એટલે દરેક વસ્તુ માં ખુબજ જીવન જે કઈક માનવી ન અલગ હોય છે કે જે દરેક વસ્તુમાં કઈક ને કઈક એ પોતે સંઘર્ષ. કરતું હોય છે તો તમારું શું કેવું છે એના વિશે.
બરાબર છે, ભાઈ તેમ જે ગામડાની જે તમે વાત કરી બરાબર છે, તો ગામડાનું જીવન શા તી કુદરતી અને સાદગીનું પ્રતિક છે, જાયારે શહેરનું જીવન વિકાસ અને આધુનિક તાને વધુ તકોનું પ્રતિક છે, બંને પોતપોતાનું મહત્વ ધરાવે વ્યક્તિ પોતાની જરૂરિયાત તથા પસંદગી મુજબ જીવનશૈલી પસંદ કરે છે. જયારે શહેરમાં જીવનની સગવડ છે, આજના યુગમાં એવા ગામડાઓ વિકસી રહ્યા છે. ત્યાં શહેરી સુવિધાઓ પહોંચી રહી છે, જેને આપણે અર્બન અને રૂરલ પ્લસ કહી શકાય કેમ કે અત્યારે ઘણા પણ ઘણા ગામડા તમે આપડે જોવું ગુજરાતની જ વાત કરીએ તો ઘણા ગામડા પણ એટલા એડવાન્સ છે, કે જ્યાં બધી સુવિધાઓ છે. કેમ કે પ્રાાઈવેટ સ્કૂલ પણ અમુક અમુક જગ્યાએ છે, આમ સારા સ્વાસ્થ્ય માટે સારી હોસ્પિટલ પણ છે.
જી બિલકુલ બિલકુલ ઘણી બધી એવી સુવિધાઓ છે, કે જે આપણને ઘણી બધી વિના મૂલ્ય પણ સરકારી હોસ્પિટલોમાં મળી જતી હોય છે, એ એક પ્રકારનું એ પણ વધારે ફાયદો પડતો હોય છે, આપણને એટલે એ પ્રકારે આપડે આગળ વધવું જોઈ ધીમે ધીમે એમ તો મળી જ આપડે એક નવી શરૂઆત સાથે ચાલો મળીએ
બાય બાય.